ક્રષ્ણ હા હા બસ જો બ ખુબ મજા છે હવે તો. આ જો કેવા નવા તહેવારો આવવાના છે.
હા એટલે બઉુ જ ખુશ શી થાય છે. કે હવે તહેવારોની સિઝન ચાલુ થવાની છે એટલે હવે ફસ્ટ તહેવાર તો સાતમ આઠામાં આવશે રક્ષાબંધન આવશે પછી મોટી સાતમ માઠામ આવશે. પછી ગણપતિ આવશે હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે.
હા, આ ચોમાસું આવે અને સાથે તહેવારોઈ આવે. એટલે આપણે આપણું જીવન કેવું કે એકદમ ખુશીથી ભરાઈ જાય છે. આપડે રોજે રોજ કેવું હોય છે એક ને એક કામ હોય છે એકને એક કામ હોય છે કે આપણે એટલે કંટાળી જઈએ. તો એમાં હવે
તહેવારોમાં રૂટિનની રૂટિનથી થોડું આઝાદી મળે છે. અને બધા આપડે ફેમિલી સાથે પણ અહ બચ્ચાઓને બી છુટ્ટી હોય છે પછી આપડે કોઈ નોકરી ધંધા કરતા હોય તો એમાં પણ તહેવારોમાં આપણે છુટ્ટી લઈ શકીએ છીએ. કશે ફરવા જઈ શકીએ છીએ કે અહ તહેવારોમાં ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ. એટલે બહુજ મજા આવે છે.
હા. એટલે એજને આપણે રોજે આપડા કામમાં કામમાં આપણને ખબર નથી રે ને પછી આપણે કંટાળી જઈએ છીએ તો આ તહેવારો આવે ને એટલે આપણા ઘરમાં બધા આપણા પરિવારના સભ્યો જો રજા હોય એ ટલે બધા ઘરે હોય.
આપણે સારી રીતે એની સાથે રહી શકીએ પછી આપણે કંઈ નવી અ વિવિધ વાનગીઓ બનાવીએ કારણ કે તહેવારો હોય એટલે આપણે અ કઈ ને કઈ સ્વીટ બનાવીએ. તો પછી બધું નવી નવી આઈટમો બનાવીએ તો ભેગા મળીને રોજ જો આપણને ટાઈમ ના હોય કે ઘરે ના હોય તો એક સાથે બેસીને જમી પણ નથી શકતા તો તહેવારોમાં આપ ણે એક સાથે આ પરિવારના સભ્યો બેસીને આપણે જમીએ. વાતોચીતો કરીએ પછી આપણેે જે ઘરમાં એ હોય એને એને લગતું જે પણ કાંઈ અ પૂજા પાઠ હાથે બધું કરતા હોઈએ. છીએ તો એક આપણે એક માહોલ જ એક અલગ થઈ જાય છે, ને આ પને મન પ્રફુલ્લિત થઈ જાય. આપણું
હા, જો રક્ષાબંધનમાં બેનો આવે છે રાખડી બાંધે છે પછી આપણેે આપડા ભાઈઓને રાખડી બાંધવા જઈએ છીએ. તો આપણે એકબીજાના જઈએ છીએ. રિલેશન સારા બને છે. પ્લસ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આપડા ભાઈઓને સારી એવી સેહત અને, અ વેલ્થ મડે એમ, અને પછી હા, પછી સાતમ સાતમ આઠમ માં આપણેે, અ ઠંડુ ખાઈએ છીએ મંદિરે જાએ છીએ, આઠમના દિવસે આપડે કાનાજીની પૂજા કરીએ છીએ અને એનો જન્મ, દિવસ ઉજવીએ છીએ તો બહુજ મજા આવે છે,
હા અને આપણે આમ જોઈએ છીએ, હવે અત્યારે આપણે ભાઈઓ બહેનો કેટલા દૂર રહેતા હોય છે, આમ જલ્દી થી મળતાય નથી. પણ આ રક્ષાબંધનને ભાઈબીજ જેવો તહેવાર આવે ત્યારે આપણે કેવું આગળથી નક્કી. કરીકે ચાલો, આજે આ વખતે ભાઈ આપણી ઘરે આવે તો અથવા તો બહેનો એમના ઘરે જાયએ, તો એરી તે આપણે એમના ઘરે જાય કેએ આપડા ઘરે આવે તો આપણે ચાર પાંચ દિવસ રહીએ, છીએને સાથે બધા છોકરાઓની મજા આવે છે, અને તો જ આપણે જઈ શકીએ છીએ બાકી તો હવે કોઈને ટાઈમ જ નથી હોતો, કે ચાલો એકબીજાના ઘરે જાઈએને રહીએ,
તો ત્યારે આપણને મ જા આવે છે, અને આજે જન્માષ્ટમીનો તહેવાર આવે તો આપણે કેવું ત્યારે મોહનથાળ ને, પુરીને પણ ગાંઠિયાને એ બધું ઘરે બનાવીએ, અને આપડે એવો રિવાજ છે, કે હા આપડે બધા આઉં બધું બનાવીએ જ અને પછી આ બધું ભગવાનને થ થાળ ધરાવીએ ન આ તે બધું કરીયે ને રાત્રે બાર વાગે આપણે એનો જન્મોત્સવ ઉજવીયએ છીએ, તો એમાં એ ખૂબ મજા આવે છે.
હા સાચી વાત છે પછી પછી આવે છે ગણપતિ ગણપતિ માંતો અહ ગણપતિનો તહેવાર તો આપડે એ એટલી સારી રીતે ઉજવીએ છીએ કે રોજ જ આપણે આરતીમાં જઈએ અને અ ત્યાં આપડે બધા મળીએ અને એટલી મજા આવે છે કે આજુબાજુમાં એમ તો આપડે અહ પડોશીઓ કંઈ મળતા છે નહીં પણ જો ગણપતિ ના તહેવારમાં હોઈએ તો આપણે આરતીમાં જઈએ ને ત્યાં મળીએ થોડું વાતચીત કરીએ તો મજા આવે છે.
હા એ આઠ દસ દિવસ એવા સરસ હોય ને કે આપડે રોજ સવાર સાંજે આરતીમાં જઈએ અને સવારે નહીં તો સાંજે તો બધા આવે જ અને બધા ભેગા થાય ને પછી અહ એ બધું વાતોચીતો કરીએ છીએ અને પછી ગણપતિ વિસર્જનમાંતો ખૂબ જ આપડે મજા કરીએ છીએ ડાન્સને બધું કરીએને એ ગરબા કરીએ ને એ ભક્તિમય વાતાવરણએ થઈ જાય, અને આપણે એકબીજાને મળીએે પણ ખરાને આ ન ઓળખતા હોય એને ઓળખાણ થાય, કે અને આપને આપણા આપણી બધી કંઈ મુશ કેલીઓ હોય તો ત્યાં ત્યારે આપણે મળે તો આપણે એને કહી શકીએ આપણને એમાં સોલ્યુશન નહીં મળે તો આપણે
આપણે આવી રીતે મળીએ અળીએ મળીએ તો આપણે આપણા દુઃખ પણ ભૂલી જઈએ છીએ અને અહ જયારે ગણપતિ વિસર્જન થાય છે ત્યારે તો કેવું આંખમાં પાણી આવી જાય છે રડવું આવી જાય છે એમ થાય છે કે જેણે હવે તો હવે તો આપણેે બધા મળશુ નહી કઈ નહી એમ પછી પાછું જયારે નવરાત્રી આવે છે ત્યારે પાછું મજા આવી જાય
હા પાછા નવરાત્ર ત્રીના દસ દિવસે એવું જ આપડે માતાજીની ભક્તિ કરીએ ને ગરબા કરીએ ને બધા એક બીજા નક્કી કરીએ કે હા આપડે કાલે આવું પહેરશું આવું કરશું અહ તો એમાં એમાં ઈ આપણ ને ખુબ મ જા આવેને પછી દશેરા ના દિવસે એ રાવણ અને બ આ પેલો આપડે અહ બાળીએે અને એ બધું કરીએ તો ત્યારે આપને ખુબ મજા આવે છે એમ
હા, પછી પછી આ બધા તહેવારો પૂરા થાય છે અને ઘર સફાઈ ચાલુ થાય છે. પછી દિવાળીની રાહ જોઈએ છીએ.
એમાં થોડોક ત તકલીફ થાય પણ તો એમાંય આપણને આનંદ આવતો હોય હો
હા, પણ નવત્રીના થાક કેલા હોઈએ તો પણ આપણે એમ થાય છે કે કરીએ જ છીએ એમ અને આપડે આપડે તો ગુજરાતીઓમાં કેવું છે કે આપડે લોકો આ નવરાત્રી પૂરી થાય છે એટલે આપણે ઘર સફાઈ ચાલુ કરી દઈએ છીએ અને એ દસ દિવસમાં અગિયારસ પેલા પેલા આપડે ઘર સફાઈ કરી જ દઈએ છીએ, અને ઘરને એકદમ લક્ષ્મી માતા આવે એવું ચોખ્ખું બનાવી દઈય છીએ.
એક પણ વસ્તુ એવું નથી કે આપણે નથી એને સાફ કરતા, આપડે એક કે એક વસ્તુ સાફ કરીએ. જો અત બાકી બધું આપડે સફાઈ કરતા હોય ત્યારે ચાલો એક એક વસ્તુ કોઈ વસ્ત તું કરતા હોય, પણ આ દિવાળીની સફાઈ એવી હોય કે એમાં આપડે બધું જ સફ સફાઈ કરી અને પછી આપણે એમ થાય કે હા, હવે આપણે દીવાઓને પછી એ બધે રંગોળી ને એ બધું કરવાનું હોય તો આપડે એની એની ખરીદી કરવા જાઈએ. અને પછી એમાં એમાંય આપણને ખુબ મજા આવે છે, એટલો આનંદ આવે છે. ને પછી પૂજા પૂજા કરવાની હોય એમાં તો લક્ષ્મી માતાની ને દિવાળી ન દિવસે પૂજા કરતા હોય. તો એ બધું અ એ ચાર-પાંચ દિવસ તો ક્યાં નીકળી જાય આપણને ખબર જ ના પડે.
હા, એમાં આપડે, એમાં બી આપણે નવા વર્ષના દિવસે બધા આવતા હોય તો એના માટે આપણે નાસ્તા તો બનાવીએ છીએ, નવા-નવા મુખવાસ બનાવીયએ છીએ. આપણે લોકો તો કેટલું બધું કરીએ છીએ, ને આપણે તો બધા તહેવારો એટલા સરસ રીતે ઉજવીએ છીએ ને કે મને લાગે છે કે આપણેે ગુજરાતીઓ જેટલા તહેવાર ઉજવતા હશુ ને, એટલા તહેવાર તો કોઈ જ નહી ઉજવતું હોય.
સાચી વાત છે, અને આપડે એવું નથી કે આપણા જ તહેવાર ઉજઈએ, જો એની સાથે સાથે પછી ક્રિસમસ આવે તો આપણે એમાંય થોડું ઘણું આપણે એવું નથી. કે હા, એ કરીએ પછી આ લોકો ઈદ હોય મુસ્ લોકોની ઈદ હોય તો આપણે જો અહીંથી તાજીયા અને એવું ની એટલે તો આપડે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ત્યાં આપડે બધા એ લોકોને આપણે સપોર્ટ કરીએ છીએ.
હા, એટલે એ લોકો ના તહેવારોમાં પણ આપણેે આપણા સરકારે રજા આપેલી હોય છે, તો એમાં બી આપણે કોન્ટ્રીબ્યૂટ કરીએ છીએ એમ.
હા, આપણે ગુરુ નાનક જયંતી હોય, તો આપણે એ જો આપણે આજુબાજુ રેતા હોય. તો આપણે એ લોકોના તહેવારમાં પણ આપણે સામેલ થાય છીએ.. તો આપણે એવું નથી કે ખાલી આપણે આપણા જ તહેવારો ઉજવીએ બધા જ તે વારોને આપણે માન આપીએ છીએ, બધા જ લોકોના અને એને હા, હા હા અને એમાં સપોર્ટ પણ કરીએ છીએ. આપણે એને
હમ્મ.
અને આ આપડે જો તહેવારો આપણને હુ કરે કે પ્રેમ આપે આપણને ભાઈચારા ભાઈચારો અને સહકારને એક તા નો પાઠ શીખવે છે, એટલે આપણે હંમેશા એકબીજાના તહેવારો છે, એમાં અ એકબીજાને સપોર્ટ કરવો જ જોઈએ.
હમ્મ, સાચી વાત છે.
હા, ત્યાર પછી આપણેે જો આ આ ઉજવીયએ છીએ કે આ કેવુ મકરસક્રાંતિ આવે, તો એમાં એ આપણને પતંગ ને એ બધું, પછી ધાબા ઉપર ચડીએ, ને એ બધા આખી બિલ્ડીંગવાળા ઉ પર ચઇડયા હોય ને પછી અ ત્યાંજ આપણે નાસ્તો નાસ્તો ને એવું બધું કરીએ, ઘણી બિલ્ડિંગમાં તો કેવું જમવાનું ને એવું પણ હોય છે. તો એમાંય આપણને ખુબ મજા આવે છે.
હા, એમાં તો આપણેે તલ ની ચી્કી બનાવીયએ છીએને. અ આપડે ઉપર જઈને અ ઊંધિયું ને પૂરી ને એવું બી ખાઈએ છીએ ત્યારે તો ઊંધિયું ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.
હા, ત્યાર પછી આપડે જો હોળી નો તહેવાર તો આપડે બધા કેવા આ અમસ્તા આપણે ના નીકળતા હોય પણ તે દિવસે બધા અમે તો આપણે ગૃહિણી છીએ તોય જો આપણે કેવી સરસ રીતે ઉજવીય છીએ એકબીજાને કલર લગાવીએ અને પછી બપોર સુધી પીએ એકબીજા એન્જોય કરીએ, હા, હા
પછી બપોરના એક દોઢ વાગ્યા સુધી આપણે અ રંગોથી રમીએ છીએ અને એકબીજાને રંગ લગાવીએ છીએ, બહુજ મજા આવે છે.
તો એટલે આ તહેવારો છે એ આપ
તહેવારો વિતે વિશે તો વાત કરવી જ ખુશ કરી દે છે. તો આ બાબતે તો આપણેે વાત કરીએ એટલી ઓછી છે. તો હવે આપણે આ વાત પૂરી કરીએ, અને ફરીથી કોઈ અલગ ટોપિક પર મળીએ. ઓકે, જ બાય જય શ્રીકૃષ્ણ